હલો, અવાજ આવે છે મિત્ર?
હા, મિત્ર હવે તમારી અવાજ આવે છે.
હા, મિત્ર તમે આટલા દિવસ પછી મિત્ર મને યાદ કર્યું. તો મિત્ર મને ખુબ જ ગર્વ થયો, અને મિત્ર આનંદ પણ થયો, કારણ કે મિત્ર ઘણા સમય સુધી તમે મને યાદ ના કર્યો. એટલે મને ખબર હતી કે કઈ તો તમે ઘરે કામ કરતા હશો બરાબર ને મિત્ર?
મિત્ર અમે ઘણા દિવસથી કામમાં હતા અને એવામાં તમને પછી મારા થોડા બાળપણના દિવસો યાદ આવી ગયા. પછી મેં કે મારા બાપણના મિત્ર એવા બારતભાઈને ફોન કરું કે ભારતભાઈ કેવા છે તે બેધે આપણે બાળપણમાં કેવી મજા કરતા હતા તમને કઈ શું યાદ છે?
હા મિત્ર તમારો આ ટોપિક મને ખુબ જ ગમ્યું કારણ કે મિત્રો તમારો ટોપિક છે આ મને મને આંખમાં આસુ આવી જાય એવું ટોપિક છે. કારણ કે મિત્રો જયારે હું નાનો હતો મિત્રો ત્યારે મને જે બાળપણમાં અમે મસ્તી કરતા હતા. સ્કૂલમાં ને ઘરે પણ જે મસ્તી કરતા હતા. એ પણ મને હજુ ખુબ જ યાદ છે મિત્રો તો મિત્રો તમને તમે પણ આ વાતને આગળ લઈ જતા મિત્રો થોડું ત્રણ શબ્દમાં તમે મને થોડું વધુ માહિતી આપજો જેથી કરીને હું તમને મારા રોમાંચક જે અનુભવ છે બાળપણના એ હું તમને જણાવી શકું છું મિત્ર.
મિત્ર તને યાદ છે જયારે આપણી શાળા પૂરી થતી અને ત્યારે આપણે બંને જણા લખોટી રમવા જતા હતા ભમરો રમતા હતા અને ઘણા બધા મિત્ર ભેગા થાય ને આપણે ક્રિકેટ રમતા હતા જેમાં આપણ સમય ક્યાં કશું ખબર જ ના રહેતો હતો આપણને મજા બી એટલી આવતી હતી. અને આપણા મા બાપા આપણે કેટલા વળતા હતા કે ભાઈ ટાઈમ પર આવી જજો તમે એવું તેવું ક કેટલા વળતા હતા આપણને પણ તે બાળપણના કંઈ સ્મરણો કઈ મજા જ હતા. તમે બાળપણમાં આપણે હજુ કઈ કઈ રમત રમતા હતા મિત્રો તો મને યાદ કરાવશે કે?
હા મિત્રો ચોક્કસ કારણ કે તમારા માટે તો હું મિત્રો જાણ દઈ શકું. કારણ મિત્રો તમારું જે આ ટોપિક છે મને ખુબ જ ગમતો છે. અને મિત્રો તમે જે રમત કીધી એમ તમે મિત્ર બાળપણમાં ઘણી બધી રમતો છે જેમ કે મિત્ર આંબડી પીપળી અને આપણે લખોટી રમીએ અને એન્ય જે આપણે કો દંડા દંડાવાળી રમીએ અને જે ઘોડી ઘોડી બનાવીને ઉપર ચડીએ એને એવી તો મિત્ર ઘણી બધી રમતો છે પરંતુ મિત્રો જે આંબડી પીપડી છે એ મારું ખુબ જ એટલે ખુબ જ એ મને ફેવરટ છે. કારણ કે મિત્ર મને એક પ્રસંગ યાદ આવતો છે મિત્ર તો હું તમને જણાવી શકું મિત્ર?
હા મિત્ર જણાવોને આપે બાળપણના યાદો બધી જ જોઈએ આપણે બોલો મિત્ર તમે તમારી બાળ બાળપણની યાદો
હા મિત્રો તો જયારે અમે મિત્રો નાનલા હતા ત્યારે અમે આંબડી પીપળી રમતો હતો. અને મિત્ર એ અમે એવી જગ્યાએ રમતા હતા. ફન્ ફ્રેન્ડ સર્કલમાં જે એક મોટી વાડી હતી હા મિત્રો
હા મિત્ર.
તો મિત્રો એ વાડી અમે રમતા હતા અને એ વાડીમાં મિત્ર એવું હતું કે જે વાડીનો માલિક હતો મિત્ર એ થોડો ગુસા વાળો હતો. અને એ વાડીમાં ઘણી બધી કેરીઓ પણ હતી જામ ફળ હતા જમરૂક હતા. એ જ વાડીમાં અમે આ રમતા હતા.
મિત્ર મિત્ર તને યાદ છે. જયારે આપણે રમતા રમતા પડી જતા હતા તો બી આપણે મસ્તીમાં હસતા હસતા ફરતા હતા યાદ છે તે બા આપણના કાંઈ દિવસ જ અલગ હતા. આપણે બહાર ફરવા જવાનું માતા પિતા ને બોલ્યા વગર બહાર રમવા જવાનું, અને રાત થતા આવી જ વાનું. અને માતા-પિતા પણ ના છોડે તેના પરથી. તે કંઈ દિવસ જ અલગ હતા. મિત્ર તને આ ગીલી-દંડા વિશે ખબર છે બાળપણની રમતમાં તને.
હા મિત્ર. ગીલી-દંડા તો મને ખૂબ જ ગમે. કારણ કે, મિત્ર જયારે અમેં નાના હતા ને ત્યારે એ જયારે પણ રઈવારે, રઈવારે ને શનિવારે રજા હોય ને મિત્ર ત્યારે બધા નીકળી જઈએ. અને એટલું રમીએ કે સા પાંચ વાગ્યા સુધી અમે રમતા રહીએ. ત્યારબાદ મિત્ર અમારે જે સ્કૂલમાં ખાસ રમત હતી એ સે મિત્ર ચોમાસા દરમિયાન જે એકબીજાને પહેલું કાદવામાં ફેંકી દેવાની. અને એકબીજાને કાદવ ચોપડવાની. અને પેલી ઈ-ઈ પેલી મૂકેલી રહેગી. અને પેલા દડા થી મિત્ર મારવાની. એ મિત્ર મને યાદ નથી, પરંતુ જે એમ પેલી ચકરડી જે એ બધી મૂકવાની, અને દડા થી મારવાનું પસી એકબીજાને એ એનાથી દડાથી જ મારવાનું. એ-એ ગેમનું નામ મને યાદ નથ થી મિત્ર. ત તમે થોડું જનાવશો.
મિત્ર એ ગેમનું નામ હતું શેમ્પુ મિત્ર. તમને આટલું યાદ નહોતું મિત્ર. એ આપણે શેમ્પુ કહેતા હતા. પણ મ મિત્ર તું કશું ભી કહે, ચોમાસ સામાં વરસાદ ચાલુ થતા આપણે નદીમાં જે નહાવાની મજા આવતી ને તે કાંઈ કશી વાત અલગ હતી. ચોમાસું આવતા વરસાદ આવે, તથા બધા નદી નાળા ભરાઈ જતા અને આપણે બધા કેવા નહાવા જતા તા, મજા આવતા તા ને. તમે બી કંઈ બોલો. આપણે નવા ન નહાવા જતા તા ત્યારના વાત.
હા મિત્ર. તમે જે આ નદી વિશે વાત કરી તો મને એક પ્રસંગ યાદ આવી ગયો. કે-કે જ્યારે અમે મિત્ર નાનલા હતા ને મિત્ર ત્યારે અમે જ્યારે પણ સ્કૂલ-સ્કૂલ છૂટે સ્કૂલમાંથી, ત્યાર બાાદ અમે સીધા નદીમાં જતા હત તા. તો અમે નહાતા-નહાતા ખુબ જ અમને આનંદ પણ થતો હતો. પરંતુ મિત્ર એક એક સમય એવો આવ્યો કે ધોધમાર વરસાદ હતો. અને અમને ખબર નહીં હતી કે આટલો પૂર આવશે. પણ અમને એ પણ નહીં ખબર હશે કે આ આટલો વરસાદ, એટલે કે મિત્રો જે અમે વિસ્તારમાં હતા તે વિસ્તારમાં વરસાદ નહીં હતો. એટલે કે ઝીણો-ઝીણો પડતો હતો. પરંતુ જે મહારાષ્ટ્ર સાઈડ ખુબ જ ઘણો વરસાદ હતો. અને મિત્ર અમે નહાતા હતા એ સમયે અચાનક ઘસમસતો પ્રવાહમાં એ આવી ગયો પૂરો. તો મારા મને તો તરતા આવડતું હતો મિત્ર. પરંતુ જે મારો જે નાનલો એક ફ્રેન્ડ હતો એને થોડું તરતા નહીં આવડતું હતું. તો અમે મિત્રો તરતા, અમે તો તરતા હતા. સારી રીતે આવડતું હતું. તો અમે તો નીકળી ગયા. પરંતુ જે મારો ફ્રેન્ડ હતો મિત્ર. એને થોડું તરવામાં થોડું તકલીફ હતી. તો મિત્ર એ-એ-એ જલ્દી-જલ્દી નહી નીકળી શક્યો. તો અમને ખુબ જ ડર લાગ્યો. અને જેમ જે આજુબાજુ અમેં બૂમો પાડી, કે વ વરસાદના લીધે પૂર આવ્યું છે. એટલે કે જે વધારે પ્રવાહ આવી રહ્યો છે. તો આ મારા મિત્ર ને બચાવ-બચાવ એવો બૂમ પાડતો હતો. અને એક મને રડું રડું પણ આવતું હતું. કારણ કે મારા ફ્રેન્ડ હતા એટલે પછી મેં દોડતો દોડતો ગયો અને એક જગ્યાએ ગયો તે ત્યાં યુવાનો હતા એટલે એ લોકો બેસેલા હતા એ લોકો ન મેં કીધું કે હા તા મારો એક ફ્રેડ પાણીમાં છે એને વધારે તરતા નહી આવડતું ત્યાંથી મેં એ લોકોને બોલાવીને ત્યાં લઈ ગયો અને એ મારા મિત્ર ને બચાવી દીધો ત્યાંથી અમે જયારે પણ વરસાદના સિઝનમાં વધારે પાણીમાં નહી જઈએ કારણ કે મિત્ર આપણે આપણે વિચારતા હોઈએ છીએ કે આપને કઈ નહી થાય પરંતુ મિત્રો સમય સંજોગોમાં કઈ પણ થઈ શકે તો મિત્રો આ વાતને આગળ લઈ જતા મિત્ર તમે બાળપણની યાદોમાં હજુ થોડું જણાવશો
હા મિત્ર તારી વાત સાચી છે કે અમુક વારે શું થાય છે કે જે તો આપડે નાણાં રે નાના હતા ત્યારે પણ એટલી ભાન ના હતી પણ ચોમાસામાં કેવું હોય છે કે ન આપણે તરતા વધારે આવડતું નથી અને તેવા સંજોગોમાં પૂરને આવાથી અમુક ઘણા બધા નાના છોકરા ન મૃત્યુ થાય છે તે સાચી વાત છે અરે મિત્ર તને યાદ છે જયારે શનિવાર નો દિવસ હોય છે અને આપણે સ્કૂલમાં જઈએ અને જેવી શનિવાર બંધ થતા આપણે કેવા દોડતા ફરતા હોય છે રમતના મેદાનમાં તથા આપણે રમવા નીકળી જઈએ છીએ આપડે ઘરે પણ નથી જતા મિત્રો તથા આપણે શિક્ષકોને આપડે કહીએ છીએ કે સર આજે સર ઓછું ભણાવો અમને રમવા જવાનું છે. અને સર આપણેને રમા બી મોકલાઈ આપતા હતા મિત્ર તને યાદ છે. જયારે આપડે અહં નાના હતા ત્યારે આપડે કઈ કઈ હજુ મસ્ત કરતા હતા કોઈને આપડી મસ્તી મા કઈ પણ કહી હકતા હતા. સર લોકો ને આપડણે કઈ બી કઈ હકતા હતા અને કઈ દિવસ જ અલગ મજા નો હતો. કે રવિવાર આવતા આપણા માં એક અલગ જ ઉમંગ રહી કે આજે ચાલ રવિવાર છે આજે તો મજા આવી જશે આજે તો આખો દિવસ રમીશું એવી કઈ નાનપણની કઈ મજા જ કઈ અલગ હતી હવે તો આપડે સાલું મોટા થઈ ગયા છે. અને આપડે કઈ હવે મજા મજા બી નહી આવતી જિંદગીમાં ના નાના હતા તેની જ વાત કરી અલગ હતી એવું મિત્રો તારા નાનપણના હજુ કઈ બે કિસ્સા કે ને મને જેથી મને કઈ જાણવા મળે
હા મિત્ર તમારી વાત સાંભળીને મને પણ ખુબ જ ઘણું એવું કેવાનું મન થાય છે તો હું મિત્ર તમને જાણવા માંગુ છું કે જયારે અમે મિત્ર સ્કૂલમાં હતા ત્યારે મિત્ર આમાં જે છેલ્લો રવિવાર હોય મિત્રો એટલે કે બધા ફેમિલી એટલે જે સેલ્લો રવીવાર હોય એ એટલે બધાને મળવા આવવાના હોય પરંતુ મિત્ર અમારે જે જે અમે વિસ્તારમાં રહીએ છેએ ત્યાંથી અમારે ઘરે આવતા ઘડું ઘણા મોટા ડુંગર આવતા હોય છે તો મારા ફેમિલીમાં અને મારા ફેમિલી એટલે મળવા નહી આવતા હોય જે પરંતુ બીજાને મળવા આવતા હોય છે. તો મિત્રો અમે એવું કરતા હોઈએ છીએ કે જયારે પણ અમારા વાલી લોકો મળવા ના આવીએ સેલા રવિવારે તો એટલે મિત્રો હુ એટલે એવું છે કે મિત્રો જે મંથ નો છેલ્લો રવિવાર હોય એટલે એ રવિવારે મળવાનું હોય પરંતુ મારા ઘરે ઘરેથી મળવા ના આવે અને મારા બીજા ભી ફ્રેન્ડ લોકો હોય એ લોકોના ઘરેથી ઘરે થી ભી મળવાના આવે તો અમે બધા પ્લાન બનાવીએ કે આજે આપણે બહાર જઈશું અને કઈ તો ખાશું તો અમે એવું પ્લાન બનાવતા હોઈએ છીએ પરંતુ એક વાર અમે બહાર જતા હોઈ છે તો મિત્રો એવું થાય છે કે ત્યાં મિત્ર ડુંગર જેવુ હોય છે નાલું મિત્રો ચોમાસા દરમિયાન જ હોય એટલે અમે જતા હોય છે અને અમે ત્યાંથી ની કળ્યા નીકડા અને ત્યારબાદ ત્યાં ભૂશક્કરણ થયું મિત્રો ત્યાં અમે ખુબ જ ડરી ગયા હતા. અને અમારને આવતા તે બાજુથી જોઈને પ્રિન્સિપલે જોયું કે આ લોકો ભયસ લોકો કાં ગયા હતા તો અમને ખુબ જ ડર લાગ્યો હતો પરંતુ સંજર્ભોમાં અમે કીધું કે અમે સર આ બહાર ગયેલા હતા થોડોક ફરવા આ બાજું તો ત્યારે અમે બચી ગયા હતા તો મને આવો ઘ ઘણા બધા એવા સમય શે એટલે જે બાળપનના મને ઘણું યાદ આવતો હોય યાદ આવે છે મિત્ર.
હા, તારી વાત સાચી છે મારા રીતે પણ અમુક વારી એ માતા પિતા ન મળવા આવી ને ત્યારે અમે ભી દોસ્તા લોકો ખાતે બાર ફરવા નીકળી જતા અને પ્રિન્સિપલ ઝડપી પાડતા હતા અને પ્રિન્સિપલ બહુ વડ તા પણ અમને મજા આવતી હતી તે દિવસો જ કઇ અલગ જ હતા બાળપણ એટલે બાળપણ હતું મિ ત્ર તમે કશું ભી કહો પણ બાળપણ ના મજા જે હતી ને તે કઈ અલગ જ હતી. બરાબર ને મિત્ર બાળપણના કઈ મજા કઈ અલગ જ હતી જેથી આપણે બાળપણને આ પડણે હજુ યાદ કરીશું.
હા મિત્ર. અને મિત્રો તમને હજુ પણ કોઈ ડાઉટ હોય જે પણ પ્રશ્ન પૂછ વા તો મિત્ર તમે ચોક્કસ મને કોલ કરી શકો છો મિત્ર.
હા મિત, હા મિત્ર, ચલો મિત્ર.